કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ જો એકદમ મજામાં છે, કેવું જમી લીધું?
હા, બસ જસ્ટ જમ્યું તમે જમ્યું?
હા હમ્મ જમી લીધું જોને મમ્મી એ મસ્ત ઉત્તપમ બનાયલા અહ મસ્ત ખાધા તમે શું ખાધું?
મસ્ત મમ્મા એ છે, ને દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવેલા બહુ જ મસ્ત હતા એ જમ્યું.
હમ્મ સરસ, સરસ મેં કીધું લાવો ને આજે બઉ દિવસ થયા આપડે હવે કોલેજ તો મા પતી ગઈ એટલે આપડે મળતા તો છે, નઈ એટલે કીધું લાવો આપે. આપણે હવે વાત કરીએ ખાસો ટાઈમ થઈ ગયલો
શું વાત છે, હા ચલો ને એમ મજા આવી જશે.
આજે આમ વસ્ત્રો અને પરંપરા પરમ વાત કરી એમ આમ તમારા મતે આપણા જીવનમાં વસ્ત્રોનું શું મહત્ત્વ છે.
આમ જોવા જઈએ તો વસ્ત્ર માત્ર શરીર ઢાંકવા માટેતો નથી પણ એ આપડી છે, ને સંસ્કૃતિ પરંપરા. અને આમ ઓળખ પણ બી બતાવે છે, તે આપણને
હા એતો છે, હા કેમ કેમ દરેક પ્રકાશ પ્રદેશના જે વસ્તુ. હોય એ અલગ હોય છે, જેમ કે. દરેક પ્રદેશની આબોહવા સંસ્કૃતિ અને આમ પરંપરા પ્રમાણે વસ્ત્રમાં ફેરફાર જોવા મળે છે, નઈ
બિલકુલ અને આજકાલ નાતો લોકો અને આમ જોવા જઈને તો ચલોને પહેલાના લોકો જ કેવામ પેર કપડા પહેરતા હતા આમ જેમ કેમ લઈ લઈએ આપડે, કેવાય ને કે પહેલાના લોકોતો સરળ અને હાથથી બનેલા કપડાં પહેરતા હતા, અને તેમાં પણ, આરામ અને પરંપરાને આમ વધારે મહત્વ આપવામાં આવે. તું હતું એ બધા કપડાંમાં તમને ખબર હે.
હા, બિલકુલ આજે તો વસ્ત્રોમાં બદલાવ આવ્યા છે, જેમ કે. નવી, નવી ફેશન આઈ છે, પણ છતાં પણ આપણે જોઈ છે, કે ઘણા ખાસ પ્રસંગો હોય તો લોકો ખબર આમ પર... પરાગત વસ્ત્રો પહેરવાનું વધારે પસંદ કરે છે.
બિલકુલ, અને કેહેવાય છે ને કે પરંપરા વસ્ત્રુ આમ એકદમ ખાસ. અને એકદમ સારા પ્રસંગોમાં જ પહેરવામાં આવે છે, અને એમ કારણ કે છે ને એકથી આપડા... ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, અને તેને... પહેરવાના આમ ઘોરો લાગણી આમ થાય છે, એટલે...
બિલકુલ, અને આમ તહેવારોમાં પણ આપણે ખબર આમ... પરંપરાગત વસ્ત્રો પહેરવા જોઈએ, કેમ કે આમ ઘણા લોકો તો એવું માને છે, કેમ તેનાથી તહેવારની ખુશી. અને જે પરંપરાનો ભાવ હોય, એ વધુ અનુભવાય છે ને.
બિલકુલ, અને આમ કેહેવાય ને કે રોજિંદા જીવન પણ છે ને આપડે પરંપરાગત વસ્ત્રો આમ પહેરવા જ જોઈએ, આમ કેવાય ને આમ, આમ કેવાય કે આરામદાયક પણ હોય છે, તે એટલે આમ... સુકૂન અને આરામ પણ આપે છે, તે બધા વસ્ત્રો
હા, એ જ આપણેે જ જોવો ને હું તો કેવું કે આમ બધા પરંપરાગત વસ્તુ... ત્રણ પહેરવા ગમે, એટલે બધા પહેરું હું તો, અત્યાર જે ફેશન હોય એના પણ પહેરું છું, અને... આજે આપડા પરંપરાગત છે, બી તો આમ મને કેવું કે બેવુ ગમે, પણ અમુક લોકો હોય જેમ કે મારી એક ફ્રેન્ડ છે, તો એને એમ ખાલી અત્યારની ફેશનના જ ગમે, પણ આમ બધા પહેરીએ તો આપણે આમ અલગ જ મ ભાઈબ આવે ખબર તમને, આમ અનુભવ મળે...
બિલકુલ સાચી વાત, કે બધા જ એક જેવા કપડાં પહેરે, આમ કઈક પ્રસંગ હોય. તો તેમાં કઈક મજા જ કઈક અલગ જ છે. અને પણ જોવા જાય ને તો આજકાલ ના બાળકોને છે ને કપડાં પહેરવાનું આમ સેન્સ જ નથી. એમ કેવાય ને કે આમ સમજણ નથી પડતી. તમે શું માનો છો.
હાં તો એટલે આમ એવું નથી, પણ એ લોકો આમ જે રીતે બધા આ ટ્રેન્ડ બનાવી રહ્યા છે. એ તરફ વધારે જાય છે. પણ આપડે એમ બાળકોને પરંપરાગત વસ્ત્રો વિશે એમ સમજાવાય, જેમ કે એમ કઈ રીતે કેહેવાય ને. કે એમને એમ તહેવારો માં આવા વસ ત્રો આમ પહેરાવીને એનો અર્થ સમજાવવો જોઈએ.
બિલકુલ અને આમ કેવાય ને કે પરંપરાગત વસ્ત્રો પહેરવાનો આમ અનુભવ જ કે અલગ જ હોય છે, આમ કેવાય કે પોતાની સંસ્કૃતિ સાથે આમ જોડાયેલો હોવાનો આનંદ અનુભવ આપણને મળતો હોય છે.
હવે એ તો છે, અને એમ તમે તમને એમ શું લાગે કે દરેક જે પરંપરા છ છે એ જાળવવી જરૂરી છે.
આમ જોવા જઈ કે જે પરંપરા સારી હોય, અને આમ સમાજને આમ જોડે. અને આમ જાળવી સારી વાત છે. અને, અને આમ શું? અજાણી આમ યુવા પેઢી પરંપરાગત વસ્ત્રો ને આમ રસ લે છે, આમ તમારું શું કેવું છે, તો પછી.
હ, આજની પેઢી તો ખાસ કરીને લગ્ન છે, તહેવાર અને જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે, બરાબર. એ બધામાં યુવાનો બહુ જ બધું એને પસંદ કરે છે, અને આમ યુવાનોને હવે આમ પેલા કેવું કેવું જ હતું વચ્ચે એ લોકો આમ ટ્રેન્ડસ તરફ જ જતા હતા, પણ એ લોકો ધીરે-ધીરે સમજે છે, કે આપડી પરંપરા પણ એટલી જરૂરી છે.
અને જોવા જાય ને તો આજકાલ તો આમ વસ્ત્રો છે ને આમ સમય સાથે બદલાય છે આમ. તમે ના કીધું આમ પ્રમાણેમ ડિજિટલ અને આમ રંગ અને પહેરવાની રીત બદલાતી રહે છે. પરંતુ આમ પરંપરાગત આમ છાપ ઘણી વખત આમ કેવાય ને કેમ યથાવત રહે છે તેના કારણે.
એજ, પણ આમ હું તો એવું માનું કે પરંપરાગત જે વસ્ત્રો છે ને એ દરેક ઉંમરના લોકો પહેરી જ શકે, જેમ કે બાળકો, યુવાનો છે, વડીલો. એ બધા જ પરંપરાગત વસ્ત્રો પહેરી શકે એટલે એવું ના હોય કે આ ઉંમર ના વ્યક્તિએ ના પેરાય કે આણે ના
બિલકુલ, અને એમાં પણ ખાસ પ્રસંગોમાં લોકો પરંપરાગત વસ્ત્રો આમ બઉ જ પસંદ કરતા હોય છે. કારણ કે તે પ્રસંગોમાં છે ને વધ ધુ આમ યાદગાર બનાવે છે. અને સંસ્કૃતિ અને પ્ર આમ કેવાય કે પ્રત્યોને આદર દર્શાવે છે આમ.
હો ઈ તો છે અને આમ. અ હાથ થી બનેલા કપડાનું આજે બઉ મહત્વ છે. ખબર જેમ કે હાથ થી જે હાથ ની કળાથી બનાયેલા કપડા હોય. એની ગુણવત્તાને આમ પરંપરાનું પ્રતિક માને છે એને એટલે બધા અત્યારે એ બહુ પહેરે છે.
બિલકુલ અને આમ શું બિલકુલ તમે સાચું કીધું, અને શું પરંપરાગત વસ્ત્રો આમ. કહેવાય ને કે બહુ જ આમ સારા, અને બહુ જ આમ આદર આપે છે આમ.
હા એજ. અને તમને ખબર કે કપડાં એમાં રંગનું પણ મહત્ત્વ એટલું જ હોય છે. જેમ કે ઘણા પ્રસંગોમાં અલગ-અલગ રંગોનું વિશેષ મહત્વ હોય છે. જેમ કે આપ પણાં ઘરમાં પૂજા કે લગ્ન હોય તો બધા લાલ ને આમ કહેવાય ને કે એકદમ ઘટ્ટા કલર પહેરવાનું પસંદ કરે. ને એનાથી પણ ઘણું એનું મહત્વ હોય છે રંગોનું પણ મને ખ્યાલ છેન ત્યાં સુધી. હલો. હલો.
હલો. અવાજ આવે છે? હા થોડુક નેટ વર્ક જતો રહી ગયેલું. હા બિલકુલ-બિલકુલ તમે સાચું કીધું. કે આમ કહેવાય ને
તારો અવાજ જાય છે. તમારો અવાજ, કોઈ સારી જગ્યાએ બેસો ને ભાઈ.
હલો-હલો. અવાજ આવે છે મારો? હા. આજકાલ તો ડીજીટ ટલયુગમાં અને નવા આમ પહેલા કહેવાય ને, કે નવી પેઢીમાં આજકલ આમ કપડાનું બહું જ વધારે જ મહત્વ થઈ ગયું છે. આમ એમનો આમ કપડા નો ફેશનથી લઈને તેમની પસંદ તેની અંદર વસ્ત્રોમાં આમ કલર તેના ખુબ જ આજકલ તો આમ કહેવાય ને લોકોને રસપ્રદ એટલા બધા લાગતા થઈ ગયા છેન, તેની વાત જ કંઈક અલગ જ છેે.
હમ્મ. પણ ફેશન બદલાતી રહે છ. છે, પણ આમ યોગ્ય પરંપરા હોય એ રીતે સાચવવામાં આવે. તો એ પરંપરા ક્યારેય ખોવાતી નથી. અને આમ તમને શું લાગે છે કે અહ પરિવાર આમ શું પરિવાર વસ્ત્રોની પરંપરા જાળવવામાં મદદ કરે?
હા બિલકુલ ને આમ. જેમ કે આપણે લઈ લઈએ દિવાળીમાં આપણા બા અને દાદા આપણને કહે કે, દિવાળીમાં આપણે જભ્ભો અને કુર્તો જ પહેરવાનો, આમ કહેવાય કે એને બેસ તુ વર્ષ હોય તો ત્યારે નવા કપડા, અને આમ લોક કોના ઘરે જઈને આમ તેમને-તેમને નમસ્કાર કાર કરવાનું એ ખુબ જ આમ વર્ષોથી ચાલતી આવી પરંપરા નો એક ભાગ છે. એ. અને તેમાં કપડાં પહેરાતો હોય તો મુખ્ય ભાગ છે એમ. કહેવાય ને એમ.
હા એ તો છે. પણ તમને ખબર કે પરંપરાગત જે વસ્ત્રો હોય ને એને બનાવવામાં પણ કેટલી બધી મહેનત લાગે છે. કેમ જેમ કે આમ ઘોણાં પરંપરાગત વસ્ત્રોવ પહેલું આપણે આગળ વાત કરી કે હાથ ની કળાથી બનતા હોય. એટલે એમાં કેવું એ વધારે સમય અને બહુ મહેનત લાગે છે. ખબર તમને? અને પછી એ પ્રાઇઝ થોડી એજ એટલે એના કારણે પરંપરાગત વસ્ત્રોની પ્રાઇઝમાં વધારો જોવા મળતો હોય છે આજકાલ.
બિલકુલ સાચું કીધું. કારણ કે તેની પાછળ પણ એટલી જ બધી મહેનત લાગી હોય છે. જેથી તેમનો ભાવ અને મૂળ બહુ જ વધી જાય છે. પણ આજકાલના સમયમાં છે ને જેટલા બનેલું વસ્તુ છે ને કિંમતે છે ને આમ બો જ વધારે કિંમતમાં વેચવામાં આવે છે તે ખૂબ જ આ ખોટી વાત છે. આપડા અર્થશાસ્ત્ર ને ખુબ બગાડી નાખે છે આ. ધંધો એટલે જ કેવાય છે કે જે ઉચ હા એજ બિલકુલ. એટલે જે ચાલતું આવેલી પરંપરા અને બધું આમ એની પાછળ વધુ છે એ એમ ચાલે તો એ સારું કેવાય.
બિલકુલ એ તો છે જ હા અને આમ અંતમાં તો એટલું કય હકાય કે વસ્ત્રો છે ને આપણા આમ
જીવનનો કેવું કે કેવાય ને કે મહત્વપૂર્ણ ભાગ છે ખાલી એમ પહેરવા માટે નય પણ એ આપડી સંસ્કૃતિ છે, વારસો છે અને મોટા માં મોટી ઓળખ એને આમ જાળવી રાખવાનું એક સુંદર માધ્યમ છે બરાબર ને.
બિલકુલ સાચું કીધું તમેં એકદમ
હમમ. આજ બો મજા આવી હા મને તમારે જોડે વાત કરવાની આપણે ફરી ચોક્કસ વાત કરીશું હા ને.
હા ચોક્કસ આપણે ફરીથી વાત કરીશું.
ઓકે ઓકે બાય.
બાય.